હાલ હાલો. હું મજામાં છ તમે કેમ છો? જય શ્રી કૃષ્ નાા.
જય શ્રી કૃષ્ણ હું પણ મજામાં છું ઘરે કેમ છે બધા.
બધા જ મજામાં જોઓ ને હમણાં શું છે ડાન્સ ક્લાસ હમણાં. હું આ વેકેશન પડ્યું. એટલે હું મારી છોકરી છે ને એને અને મારા છોકરાને બંનેને આ નવરાશના પર્વમાં એમને ડાન્સ ક્લાસ મૂકીને જમણા જ આવે નિરાતે બેઠ બેસી છું.
બરાબર અરે વા તમે ડાન્સ ક્લાસ મૂક્યું છે એટલે નૃત્ય એક સુંદર પ્રાચીન કલા છે ને.
હા મને બહ જ મને બહુ શોખ હતો. એટલે મેં શું મારા બાળ બામાં બાળકોને પણ આ એક્ટિવિટી કરાવવાનો વિચાર કર્યો અને હવે તો વેકેશન પણ છે તો મેં જોયું કે એમને કે એમની કોઈ આમ એ ડાન્સમ સમ કેમ કેટલા બધા ચાલે છે તો એમને ડાન્સ ક્લાસ થો મકવું તો એમને થોડું ડાન્સ પણ કરશે શારીરિક થોડી કસરત પણ થઈ જશે અને નિત્ય કરીએ તો અ જો આપડણે કેટલા બધા ફ્રેશ થઈ જઈએ છીએ. તો બાળકો માંપણ થોડું આવુ ઓ અ આવી એક્ટિવિટી થાય એમને
હા આ વાત તો તમે સાચી કહી. તે માત્ર મનોરંજન નું સાધન નથી, પરંતુ લાગણીઓ વિચારો અને સંસ્કૃતિઓને તે વ્ય વ્યક્ત કરવાની એક અનોખી આમ રીત પણ છે. નૃત્ય દ્વારા વ્યક્તિ પોતાના આં આનંદ, ઉત્સાહ, દુઃખ અને અન્ય ભાવનાઓ શબ્દ વગર વ્યક્ત કરી શકે છે. તે એ તે એક કળા છે. અને એને એક સ્થાન આપ્યું છે.
બિલકુલ સાચું કહો છો. અને જોઓ ને અહ ડાન્સ અહ હવે અ આપણે તમને ખબર હોય તો આપણે ગરબા અને કથક એ પણ એવા ડાન્સ છે. મને તો બહુ જ ગમે છે. હું તો ગરબાના દિવસમાં અહ મને જો ડાન્સ કરવાનો બહુ જ શોખ છે. તો શું છે કે, ગરબાના દિવસે હું મારા બધા જ મારો જે શોખ છે ને એ ત્યારે કરી નાખું છું. કારણ કે સાત જન નૃત્ય છે ને એનાથી મનોરંજન જ નથી મળતું, પણ આપણું જે શરીર હોય છે અને મન એ પણ સ્વસ્થ રહ રહે છે.
હા આ વાત તો તમે સાચી કહી. અને ભારતમાં નૃત્યને સમૃદ્ધ પરંપરા છે. તો આપણા દેશમાં વિવિધ પ્રકારના અહ ડાન્સ આપણે નૃત્ય અહ એ છે. જેમ કે ભરતનાટ્યમ કથક કુચી પુડી, મણિપુરી, ઓડિસા, ગરબા આ જે કેટલા બધા છે. તે ઉપરાંત ગરબા બી પછી દાંડિયા, ભાંગડા, ઘૂમર અને લાવણી જેવા લોક કેટલા પ્રકારના લોકપ્રિય ડાઅ નૃત ત્ય છે. ગુજરાતનું તો મને જ જ્યાં સુધી ખબર છે. તે ગરબા અને દાંડિયા છે. અને આખા વિશ્વમાં ઓળખાય છે.
બિલકુલ સાચું કહો છો. ગુઅ ગુજરાતના જે ગરબા અને દાંડિયા છે એ બધે જ બહુ જ અહ અ પ્રખ્યાત છે. અને જે તમે હમણાં કીધું જેમ કે કુચીપુડી, કથ્થક એ પણ આપણા જે બહુ જ આપણી સંસ્કૃતિને નિખારે છે. અને એમાં પણ કેટલી બધી હવે તો લોકો કેટલી કેવી રીતે મતલબ અલગ અલગ એટલી અહ એને નૃત્ય શીખવા માટે એટલી અલગ અલગ ક્લાસો પણ હવે આપણને ઉપલબ્ધ થઈ જાય છે ભલે આપણે અ કોઈ પણ કોરનરમાં રહીએ તો પણ આપણે ઓનલાઈન અ પણ શીખ કી શકીયે છે. અને બીજું જેમ જેમ કે તમે ઘુમરનું અ નામ લીધું તો ઘુમર પણ આપણે રાજસ્થાનનું એ બહુ જ પ્રખ્યાત નૃત્ય છે. અને એ પણ અ બહુ જ સારો લાગે છે. હવે આજકાલ તો લગ્નગાળામાં બધા બધી જગ્યાએ અહ રાજ પુતિ પોશાક પહેરીને અલુ ઘુમર નૃત્ય કરવાનું પણ બઉ જ અહ સારું લાગે છે.
હા આ વાત તો તમે સાચી કહી. અને નૃત્ય શારી અને જે નૃત્ય છે, તે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભદાયક છે. નૃત્ય કરવાથી શરીર સક્રિય રહે છે લવચિકતા વધે છે અને તંદુરસ્તી જળવાઈ રહે છે. તેનામાંથી મન પ્રસન્ન રહે છે. અને તણાવ ઓછો થાય છે. આજના વ્યસ્ત જીવનમાં નૃત્ય એક ઉત્તમ વ્યામ છે. અને મનોરંજન નું સાધન છે. અગર કોઈ વાર આપણને સ્ટ્રેસ થતો હોય અને આપણને ડાન્સ કરવાનું ગમ તું હોય તો આપણે કોઈ સોંગ લગાવીને આપણે ડાન્સ કરીએ તો આપ સ્ટ્રેસ રિલીફ થઈ જાય છે.
બિલકુલ ખરેખર તમે તો બહુ જ સુંદર વાત કરી. નિ તે જીવનમાં આનંદ ઉત્સાહ અને સ સકારાત્મકતા લાવે છે. અને આપણી જે અહ પરંપરાગત અહ સંસ સંસ્કૃતિ છે. એ પણ જળવાઈ રહે છે. અને આપણને કેટલા બધા અ નુત ત્યોં એવા છે જે આપણને ઇતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડે છે. અને નૃત્ય આપણું સાંસ્કૃતિક વારસો છે. એને આપણને જળવાવો જળવામાં મદદ રાખવી જોઈએ. અને લોકોને બાળકોને અને અહ આપણા જેવા જે અહ અ જેમને ગૃહિણીઓને શોખ હોય એમને જરૂરથી પોતાનો જે શોખ છે એને નૃત્ય અહ ના અંદર અ ક નૃત્ય કરીને પછી અ જરૂરથી પૂરો કરવો જોઈએ. જેનાથી આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એ જળ વાઇ રહે.
હા આ વાત તો તમે સાચી કહી. અને તમ તમે જોયું જશે શાળાઓમાં, કોલેજમાં અને વિવિધ સંસ્કૃતિઓ કાર્યક્રમોમાં નૃત્ય એક મહત્વ સ્થાન આપે છે ઘણા વિદ્યાર્થીઓ નૃત્યની સ્પર્ધામાં ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરે છે. નૃત્ય આત્મવિશ્વાસ વધારે છે અને મંચ પર પોતાની રજૂઆત સુધારવામાં પણ મદદરૂપ કરે છે. અગ અગર આપ નૃત્ય આપણું સેલ્ફ કોન્ફિડન્સ જે છે તેને ઇન્ક્રીઝ કરે છે. આપણે અ આટલા દસ હજાર લોકો સામે આપડે કેવી રીતે પોતા પોતે ડાન્સ કરી શકે. પોતાનું સેલ્ફ કોન્ફિડન્સ પણ અહ ઇન્ક્રીઝ કરે છે.
બિલકુલ સાચી વાત કરો છો તમે. કે સેલ્ફ કોન્ફિડન્સ અહ ઇન્ક્રીઝ કરે છે. અને નૃત્ય કરવાથી જો આપણું જે શારીરિક કેટલા બધા આવે તો કેટલી બધે મોટાપો હોય કે કેવી બીમારી થઈ ગઈ છે. તો કેટલા બધા લોકો એનો પણ શિકાર થઈ ગયા છે. તો હવે જો આપણે જો કસરત કરવામાં અસમર્થ હોઈએ તો આપણે એને જો આપણું મનપસંદ એક્ટિવિટી હોય ને તે તો આપણે આપણે ધીમો અમથો કોઈ પણ મ્યુઝિક ચલાવીને જો આપણે નૃત્ય કરીએ તો આપણે શરીર પણ હલવો થઈ જાય, કસરત પણ થઈ જાય અને અ આપણે મતલબ અ તંદુરસ્ત પણ થઈ જઈએ. તો નૃત્ય બહુ બધી વસ્તુઓથી આપણને અ ઈ કરે છે. અ આ લાભ આપે છે. સકારાત્મકતા આપે છે. જે આપણા જીવનમાં સકારાત્મકતા આપે છે. અને કેટલા બધા લોકોને ખબર છે કે અ જી જીવનમાં બહુ ત તનાવ કે એવું કઈ હોય, અને એ લોકોને નૃત્ય કરવું એ બહુ જ ગમતું હોય, તો નૃત્ય કરવાથી એમનો તનાવ પણ ઓછો થાય છે. અને એમનો ઉત્સાહ અને આનંદમાં આનંદ વધાવવામાં માટે પણ આ બહુ જ કારગર સાબિત થાય છે.
હા આ તો વાત તમે સાચી કહી. અને મને પણ તો નૃત્ય કરવાનું ખુબ ગમે છે. જ્યારે પણ હું કોઈ સંગીત સાંભળું છું, ત્યારે મને નૃત્ય કરવાની ઈચ્છા થાય છે. અને નૃત્ય કરવાથી મને આનંદ, ઉત્સાહ અને ઉર્ ચીન અ ઉર્જાનો અનુભવ થાય છે. તે મારા મનને ખુશ રાખે છે અને જીવનમાં સકારાત્મકતા લાવે છે. શું તમને મન નથી થતું નૃત્ય કરવાનો?
અરે મને તો બવ મન થાય છે અને મન તો બહુ સારું પણ લાગે છે. કારણ કે હું તો હુ મારા બાળકો સાથે અ જ્યારે પણ આને જો કોઈ એવો ફંક્શન હોય કે, અ ગરબા હોય તો હું તો આ નૃત્ય કરવાનું તો મુકતી જ નથી. જો ગરબાના રૂપ માં પણ આપણે જો રમીએ તો પણ આપણને કેટલું મજા આવે છે. દિલ કેટલું ખુશ થઈ જાય છે. નવરાત્રી ના દિવસો તમને યાદ છે? જયારે આપણે નવ એ નવ દિવસ હું તો બહુજ એનો આતુરતાથી એનો ઈંતજાર કરું છું. અને નવરાત્રીમાં મારો જે નૃત્ય કરવાનો જે શોખ છે ત્યારે એને પૂરું પાડું છું અને કોઈ પણ લગ્નગાળો એવું કઈ હોય ત્યારે પણ આપણે નૃત્ય કરીને માહોલ કેટલો રોનક અ વાળો કરી દઈએ છે. તો નૃત્ય તો મને તો બહુંજ ગમે છે. અને હું તો મારા છોકરાઓ સાથે આપણે અ બહુ જ એન્જોય કરું છું.
હા આ વાત તો તમે સા કહી કે નૃત્ય હવે હરેક જગ્યાએ કામ અહ આવવા લાગ્યો છે. હવે જેમ કે ઘરના નાના મોટા કોઈ ફંક્શનો હોય ત્યાંથી લઈને મોટા કોઈ સ્પર્ધા હોય ત્યાં પણ આપણે નૃત્ય જોવા મળે છે. જેમ કે હવે આપણા ઘરે કોઈ લગ નું લગ્ન પ્રસંગ હોય ત્યારે બી આપણે અહ નાચ ગાવાનું કરીએ છે. પછી કોઈની બર્થ ડે હોય ત્યારે બી આપે સ્મોલ ડાન્સ કરીએ છે. પછી અગર આપડી કોલેજમાં કોઈ સ્પર્ધા હોય કા તો કોઈ મા અ કોઈ એકદમ વ્યક્તિ આવવાનું હોય, ત્યારે પણ તેના માટે આપણે ડાન્સ મૂકીએ છે. અને કેટલા લોકો ડાન્સમાં, અ અમણે તો અ ડાન્સમાં કેટલા આગળ વધી રહ્યા છે અને આપણી ટીવી ચેનલ્સ પર કેટલા બધા કોમ્પિટશન્ છે. જેમ કે ડાન્સ ઇન્ડિયા ડાન્સ, કેટલા એટલા બધા એ અ શો છે. જેમાં જે બાળકો છે, જે લોકોને ડાન્સ ગમે છે, તે લોકો ડાન્સ કરીને પોતાના માતા પિતાનું, પોતાનું નામ રોશન કરી રહ્યા છે અને ડાન્સની ફિલ્ડમાં આગળ વધી રહ્યા છે.
બિલકુલ સાચુક કઈ રહ્યા છો. કેટલા લોકો જોને આ ટીવી એ એવો મંચ પ્રદાન કર્યો છે, કે એમાં પણ લોકો પોતાની જે આ આને કરિયરના રૂપમાં ચૂનીને આગળ વધી રહ્યા છે. તમે જેમ કે કીધા કે આટલા બધા ડાન્સ પ્રોગ્રામ અ આપણને અ અમ છોકરાઓને, એમને નૃત્યની તરફ લઈ વધાવી રહ્યા છે. એમને ઇન્ટરેસ્ટ એમાં બિલ્ડઅપ કરી રહ્યા છે. તો આ તો બહુ જ સારી પ્રવૃત્તિ છે કે એ લોકો અ એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે ને એ લોકો મતલબ આગ આગળ વધી રહ્યા છે અને નૃત્ય કરીને એમાં ખાલી એમની, ખાલી નૃત્ય કરે છે. તો ખાલી એમને નિત્યમાં જ નહી પણ એમની પર્સનાલિટી ડેવલપ થાય છે એમને જો અ ઇન્દીપ ડિપેન્ડન્ટ થવાનો પણ મોકો મળે છે. પછી એ લોકો સ્ટેજ પર જ્યારે નૃત્ય કરે, પો ફોર્મ કરે છે. ત્યારે એમને કેટલી બધી એવી પણ વસ્તુઓ છે, જેનું જાણકારી અને જેના માટે જ્ઞાન એમને મળે છે. તો આ તો બહુ જ સારો પ્લેટફોર્મ પણ આપણને ઉપલબ્ધ થયો છે. તો આપણે જરૂરથી અ નૃત્ય માટે છોકરાઓને એન્કરેજ કરવા જોઈએ અને આપ આપણને પણ કરવું જોઈએ.
હા, હવે તો તમે સાચી કહી મેં અંતમાં તો એટલું જ કહી શકાય કે નૃત્ય માત્ર એક કલા નથી પરંતુ જીવનમાં આનંદ, સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસ નો લવાતું એક શક્તિશાળી માધ્યમ છે. દરેક વ્યક્તિ એ પોતાના જીવનમાં નૃત્ય ને સ્થાન આપવું જોઈએ. કારણ કે તે, કે તે, શરીર અને મન બંને માટે લાભદાયક છે.
બિલકુલ સાચું કહો છો તમે, ચલો પછી જરૂરથી મજા માણીશું આપણેે પછી આ આવતા નવરાત્રીમાં અને ફરી જરૂ મળીશું, આવજો, જય શ્રી કૃષ્ણ.